ભાઈ કેમ છો તમે મજામાં છો ને? તમારા પરિવાર વાળા બધા કેમ છે? બધા મજામાં છે ને?
હા ભાઈ અમારા વાળા એકદમ બધા મજામાંન છે પણ આજકાલ હું આ બધું ડિજિટલ પેમેન્ટ બધું આવી ગયું છે ને તો તેના પર વાતચીત કર્યા કરે છે. તમારા ઘરે શું ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરે છે?
હા હું મારા ઘરે તો ખાસ કરીને હું ડિજિટલ પેમેન્ટ ઘણી વધારે ઉપયોગ કરું છું. કારણ કે તમને ખબર જ છે પહેલા આપડે એ ટી એમ કાર્ડ દ્વારા પૈસા ઉપાડતા તેનો એ ટી એમ મશીન દ્વારા ઉપાડવા જવા પડતું જ્યાં કોઈ જગ્યાએ એ ટી એમ મશીન નહી હોય ત આપણને બહુ તકલીફ પડતી. તી પણ આવડે આ ઓનલાઈન નાણાંનું પેમેન્ટ વાળું ચાલુ થઈ ગયું છે. એટલે કે જેમ કે ગૂગલ પે છે. હે ગૂગલ પેમાં આપણે કોઈ બી જગ્યાએ સ્કેનર મૂકેલ હોય. દુકાનમાં તેને સ્કેન કરવાનું આપણો જે એક પિન રાખેલો હોય તેથી પેમેન્ટ કરી દેવાની એટલે આપણને કોઈ પણ પ્રકારની તકલીફ ઉઠાવવા પડતી નથી અને કોઈ પણ પ્રકારનું આપણને પૈસા ચોરવાનો અથવા બીજા કોઈ ડર પણ રહેતો નથી. કારણ કે પહેલા તો આપણે પૈસા એ ટી એમ માટેથી બી ઉપાડતા પછી બી કેશ આપન પાસે વધારે હોય ચોરી થઈ જવાનો ડર રહેતો અથવા કોઈ વખત પડી જાય પૈસા પૈસા ખોવાઈ જાય અથવા કે નોટને એવી ફાડી જતી પણ હવે આ ડિજિટલ કરન્સી છે તે તો આપણે ડાયરેક્ટ ખાતામાંથી કપાઈને પેલા જે આપણે સામેના ખાતામાં જયા કરે છે એટલે આપણે કોઈ પણ પ્રકારની તા તકલીફ ઉઠાવવા પડતી નથી. એટલે મારા આનો ઘણો એવો સારો અનુભવ છે. આના માટે તમારો શો વિચાર છે?
હા મારો પણ એવો સારો અનુભવ છે કારણ કે પહેલી પહેલી વાર જયારે ડિજિટલ પેમેન્ટ આવેલું હતું ને તો ત્યારે હું મને વિશ્વાસ નથી થયો હતો કે ભાઈ ડિજિટલ પેમેન્ટ એવું તો શું વસ્તુ છે કે પરંતુ પછી મને વિશ્વાસ આવી ગયો કારણ કે બધા જ આજુબાજુના મિત્રો લોકોને ન ઉપયોગ કરતા થઈ ગયા અને તે ખુબ જ સુરક્ષિત વસ્તુ છે અને મેં મારા ઘરના બધા જ લોકોને કહ્યું છે કે ભાઈ ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરો અને ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરતા શીખવાડ્યું છે. પહેલા પહેલા તો લોકોને પણ એવું જ લાગેલું કે ભાઈ ડિજિટલ પેમેન્ટ તો આટ એવું તો કેવું વસ્તુ છે અને તેમાં તો પૈસા કપાઈ જવાનો ભય રહે છે. એવું એ લોકોને લાગતું હતું પરંતુ હવે ખબર પડી ગઈ છે કે ભ ડિજિટલ પેમેન્ટ ખુબ જ સારી વસ્તુ છે અને તેનાથી પૈસાનો બચાવ અને આપણે શક્તિ ના બચાવો અને સમય નો બચાવ થાય સે કારણ કે કોઈ પણ વસ્તુ જેમ કેય તો લાઈટ બિલ ને એવું બધું ભરવાનું હોય સે ને એ અમે ઘરથી જ ભરી દેતા હોય છે અને ત્યાં સુધી જવા પણ પળે નહીં અને પેટ્રોલના ખર્ચા અને સમયની બચત બધું એકકો સાથે જ થઈ જતી હોય છે. જેથી ડિજિટલ પેમેન્ટ અમને ખુબ જ વધારે હાલ મા તો કામ લાગી રહ્યું સે. તમને કેવું કામ લાગે છે ડિજિટલ પેમેન્ટ?
અમને પણ તમારે જવા પ્રમાણે ઓનલાઈન જો આપડે બિલ ભરવું હોય લાાઈટ બિલ અને ઘર વેરો બીજું બધું જ ભરે ઓનલાઈન માધ્યમ દ્વારા જ ભરા જાય છે અને ઘણી બધી સેવાઓ મદદ રૂપ થાય છે. જેમ કે આપણે ઓનલાઈન આપણા ખાતામાં પૈસા ચેક કરવું હોય આપડે આટલા ખાતામાં પૈસા છે. તે જાણી શકાય છે અને પાછલા સમયમાં જો આપણે કોઈ એપ દ્વારા કોઈને પેમેન્ટ કરી હોય ને કોણે કેટલા રૂપિયાની પેમેન્ટ કરી હોય તેના હિસાબ પર આવી જાય છે. અને તેની એક આખી રસીદ જેવી આવી જાય છે. જેથી આપણને ખબર પડી શકે એ છે કે આખા મહિનામાં આપણે કોને કોને પૈસા મુકેલા ને આપણે કેટલા પૈસા ખર્ચાયા પહેલા તો આપણે કેશ પેમેન્ટ આપતા એટલે બધું આપણને બધું યાદ પણ નહી રહેતું અને હિસાબો રાખવા ખુબ જ મુશ્કેલીઓ પડતી. પણ આનાથી હવડે આપણાથી હિસાબો આપઆપ જ આવી જાય છે અને આપણે કોઈ પણ પ્ર કાર ટ્રાફ્લિક પણ જોવા મળતી નથી બીજું એમ કેમ કે કોઈને આપણે પેમેન્ટ કરી હોય ને તે પેમેન્ટ આપણાથી ભૂલતી થઈ ગઈ હોય તે એપમાં આપણને એક એવી સુવિધા પણ આપેલી હોય કે આપણે એ પૈસા રિફંડ કરાવી શકીએ એના માટે આપણે એ એપની આ એપ આઈડી અ જે પેમેન્ટ આઈડી હોય તે જોવાની હોય છે અને જે સરકારી એક પોર્ટલ આપેલી છે તે એપ પર તે તેની કમ્પ્લેન કરવાની હોય છે તેથી તે સરકાર અ લિંક દ્વારા બેંકને જણવામાં આવે છે કે આ પૈસા ભૂલથી બીજાના ખાતામાં જઈ શક્યા છે અને તેથી તે પૈસા પાછા આપણા ખાતામાં આવી જાય છે એટલે ગુ કોઈ પણ પ્રકારની આપણાથી ભૂલની પે ભૂલથી પેમેન્ટ થઈ ગઈ હોય તે પણ એવો કોઈ ડર રહેતો નથી કે આપણાથી પૈસા જાયા જ કરશે અને પૈસા પાછા ની આવશે અને બીજી એ હજી ઘણી બધી સેવાઓનો લાભ હું રહી રહ્યો છે. આના વિશે તમારે બીજું શું જણાવવું છે.
હા મારે એ પણ ગણાવું છે કે બધા શું કહે છે કે ડિજિટલ પેમેન્ટ થી હવે જે આપડણે લોન ને એવુ બધું લીધું હોય તો બધું આપડા બેંકમાંથી જા પૈસા કપાવાના હોય તો આપડણે કપાવી શકીએ એવી મને વાત મળી કારણ કે પેલા શું કે ભઈ જયારે આપણે લોનને એવું બધું કઈ પણ લીધેલું હોય હપતા કપાવાના હોય તો આપણે હુ ત્યાં જઈને બધું પૈસા અને એવું બધું આપવા પડતું અને કેટલીક આપડે વસ્તુઓ કરવી પડતી ત્યાં જઈને સહી કરવાની હોય એવું બધું પરંતુ આજકાલના આધુનિક યુગમાં શું બધા ઓનલાઈન જ બધા પૈસા કપાવી દેતાા હોય છે અને આ વસ્તુ ખુબ જ સારું લાગે તમારે શું કેવું છે ઓનલાઈન પેમેન્ટમાં તમે પણ શું એ રીતના હપ્તા ને એવું કપાઈ દો છો?
આહ હું તો નથી કપાતો મારા બાજુના એક પરિવાર ન એક મિત્ર છે તેમને કહ્યું હતું કે મારા એક લોન ચાલતી હતી પહેલા તો આપ કેશ પૈસા લઈ જાય ને જ્યાંથી લોન લીધી હોય ત્યા ત્યાં પૈસા આપ આપવા પડતા હતા. પણ પછી હવડે જો આપ આપડા ઓનલાઈન માધ્યમ દ્વારા જ ખાલી પૈસા એ ખાતામાં નાખી દેવાના એટલે આપોઆપ જ પૈસા કપાઈ જાય છે આપણે પહેલાથી પણ પૈસા નાખી શકી કે છે. પછીથી આપડે ભૂલી જઈએ તો આપ આપ તે પૈસા કપાઈ જાય છે. અને બીજી જે સિવાય કે માની લો મારા ઘરમાં મા પપ્પાનો એલ આઈ સી વીમો ચાલે છે એલ આઈ સી વીમોનું પ્રીમિયમ ભરવા માટે પણ પહેલા આપડે એલ આઈ સી ઓફિસ જવા પડતી પણ હવે તો એલ આઈ સી નું પ્રીમિયમ પણ ઓનલાઈન થવા મા માધ્યમ દ્વારા ભરાઈ જાય છે એટલે અમને એનામાંથી ઘણી પૈસાની બચત અને પેટ્રોલ નુ ઘણી બધી બચત થાય છે આવી ઘણી બધી સેવાનો હું લાભ રહીયો છુ. છુ આના વિશેથી હુ આ મને ઘણા બધા લાભ થયા છે અને તેની ઓનલાઈન પેમેન્ટનો હુ શુક્રગુજાર છું તેથી તેથી આવી ઓનલાઈન વાનો વધુ ને વધુ લાભ લેવો જોઈએ અને જેથી કરીને આપડ પૈસાની બચત અને ઘણી બધી બ થાય છે આના વિશે બીજું તમારે શું જણાવું છે
મારે એ પણ જાણવું હતું તમારાથી કે શું તમારા દાદા દાડી લોકો પણ ઓનલાઈન પેમેન્ટ નો સારી રીતે ઉપયોગ કરે છે કારણ કે મેં જો મારા દાદા દાડી લોકોને ઓનલાઈન પેમેન્ટ પહેલા જણાવ્યું હતું ને તો તેઓને વિશ્વાસ નયો હતો કે ભાઈ એવી રીતના કઈ પૈસા ઓનલાઈનમાં એવું જા તો કે રીના કપાઈ શકે અને તેઓને વિશ્વાસ જ નઠતો કે ભાઈ આપણે એક સ્કેન કરીએ અને આપણા માટે પૈસા કપાય છે પરંતુ મારા દાદા દાદીઓને મેં શીખવ્યું અને તેઓ આજકાલ તો પૈસા કેશ કેરી કરતા જ નથી તેઓ જ્યારે પણ દુકાન કે કોઈપ બજાર જવાનું હોય અને તેમને જે જરૂરિયાતવાળી સામાન લેવાનો હોય તો તેઓ શું કરે છે કે ભાઈ ઓનલાઈન પણ પેમેન્ટ કરી દેશે કારણ કે કેટલીક વાર તેઓને બધા શું બનાવી જતા હોય છે કે ભાઈ આ નોટ સારી નથી નોટ ફાટેલી અમુક વાર હોય છે અને વધારે પૈસા લેવાનો ભય ને એવું બધું હોય છે પરંતુ ઓનલાઈન પેમેન્ટમાં હું કઈ ન છૂટા પૈસા ન ભય નહી કોઈ પણ અને જેટલા પૈસા આપણે ચુકવાના હોય એટલા પૈસા આપણે ખાલી ટાઈપ કરવાનો હોય અને આપડણે ખાલી ખાલી ટાઈમશે ને આપણે પીન મારવાની હોય છે પીન મારીને આપણા પૈસા કટ થઈ જાય છે જેટલા આપણે લખ્યા હોય એટલા જેથી કરીને ખૂબ જ સેફ વસ્તુ છે અને ના કોઈ આપણે કેશ પૈસાનો ઝટ અને ના કોઈ ફાટેલી નોટ અને ના કોઈ આપણે સૂટા પૈસાનો ઝંઝટ કારણ કે આજના આધુનિક યુગમાં છે ને બધાના પર સૂટા પૈસા હોતા નથી અને એક બે એક બે રૂપિયા એવી રીતના કેટલાક બધા પૈસા આપણે જટા કરીએ છીએ પરંત ઓનલાઈન પેમેન્ટમાં એવી રીતના જટા નથી કરાતા અને ઓનલાઈન પેમેન્ટ ખુબ જ સારી તેવું મને લાગે શે
હા સાચું કહ્યું ઓનલાઈન પેમેન્ટ એ ખુબ જ સારી વચ્ચી છેને તમે જણાવ્યા પ્રમાણે મારા દાદાને પણ નહીં પણ મારા દાદા ખાસ તમને તો ખબર છે પહેલા જમાના લોકોને મોબાઈલ ને વધારે ગમતું નથી પણ મારા પપ્પા ને આવી આ વાત શીખાવડ એ પહેલા પણ તમે જણાવી પ્રમાણે માનતા ન હતા કે આવું કંઈ આવે કે આવું પૈસા થોડી ખાતામાંથી આપણે કપાઈ જાય પછી એક બે વાર એમને બતાવ્યું અને એક બે જગ્યાએ હું પેમેન્ટ કરીને બતાવી ત્યારે પછી એમને વિશ્વાસ થયો પછી તેમણે પણ આપડણે ઓનલાઈન પેમેન્ટ માધ્યમ દ્વારા ચાલુ કર્યા તેની સાથે સાથે મારી મમ્મીને પણ હું ઓનલાઈનનું પેમેન્ટ વાળું શીખી દીધું છ જેથી કરીને જ્યારે મેં અથ મારા પપ્પા સાથે નય ત્યારે મમ્મી પણ એકથી બજાર જઈને બધું સામાન લાવવા લઈ આવે છે અને ઓનલાઈન માધ્યમ દ્વારા તેની પેમેન્ટ કરી શકે છે અને તમે જે જણાવ્યા એ પ્રમાણે જો કોઈ વખત છૂ છૂટા પૈસા ન પણ કોઈ ઝંઝટ રહેતો નથી કારણ કે તેમાં તો ખાલી નંબર નાખવાનો હોય અને પૈસા આપી દેવાનો છે નહી તો છૂટા પૈસાનો તમને ખબર જ છે કેટલો ઝંઝટ છે અ દુકાનદાર લોકો એક બે રૂપિયા આપતા નથી તેની જગ્યાએ ચોકલેટ અથવા બીજી કોઈ વસ્તુ પકડાડી દે છે એવું તો સારું ન કહેવાયને અને આપણે એને બીજું કોઈ કઈ પણ નહી શીખીએ એટલે મારું તો એવું માનુંવ છે કે આ માધ્યમથી આપણને ઘણા બધા ફાયદા થાય છે અને ઘણી બધી સેવાનો લાભ મળે છે અને બીજું એક વસ્તુ જણાવો તો ઓનલાઈન માધ્યમ દ્વા એક નવું વસ્તુ મેં શીખ્યું છે જેનાથી આપણેથી આપણો સિવિલ સ્કોર ચકાસી શકાય છે અને તે સિવિલ સ્કોર આપણને કોઈપણ પ્રકારની લોન લેવી હોય તે લોન લેવામાં મદદરૂપ છે જેમ કે આપણો સિવિલ સ્કોર જો હાઈ હોય તો આપણે તેનાથી વધારે પૈસાની લોન અને ઓછા જે પૈસા કમા અથવા આપણી સિવિલ સ્કોર ઓછી પણ હોય તો હવે આપણને પૈસા મળી શકે છે આપ વ્યાજનો દર થોડોક વધારે હોય છે એવી ઘણી બધી સેવાઓનો લાભ અ મળી રહ્યો છે. તમે આવી કોઈ બીજી બધી સેવાનો લાભ લઈ રહ્યા છો?
હા અમે પણ કેટલીક એવી બધી સેવાનો લાભ લઇ રહ્યા છે અને કેટલીક અમે સરકારી તરફથી પણ એવ ઓનલાઈન પેમેન્ટ દ્વારા જે પૈસા આવે છે સાહીઠ વર્ષ ઉપરના એવા જે અમારા દાદા દાદી વ ના તો તે પૈસા પણ ઓનલાઈન માધ્યમ થી જ તે બેંકમાં લખવામાં આવે છે અને જે અમે એમ અમે અમારા દાદા દાદી ન બનાવ્યો છે તો તેથી કરીને છે ને તે ફોનમાંથી અમે બધું ઓનલાઈન પેમેન્ટ થી બધું પૈસા લઈ લેતા હોય છે અને ઓનલાઈન પેમેન્ટ આજના આધુિકયુગમાં ખૂબ જ સારી વસ્તુ છે પરંતુ આપણે એની સાથે એ પણ વસ્તુ ન ભૂલવું જોઈએ કે જયારે ઓનલાઈન પેમેન્ટ છે ને આપણે ડુંગર વિસ્તારમાં ને એવુંમાં જઈએ ને તો ત્યારે છે ને જ્યાં આપણું નેટવર્ક સારું ન આવે ને તો ત્યારે ઓનલાઈન પેમેન્ટ ખૂબ ખાસ કામ કરતું નથી અને ઓનલાઈન પેમેન્ટ જ્યારે જ કામ કરશે જ્યારે બંને તરફથી તેને એક્સેપ્ટેડ હોય જેમકે હવે જો ઓનલાઈન પેમેન્ટ આપણે યુઝ કરીએ તો સામેવાળા યુઝ કરવા જોઈએ ત્યારે આપણે તેમને ટ્રાન્સફર કરી શકીએ. પરંતુ જો દુકાનદાર ઓનલાઈન પેમેન્ટ યુઝ ન કરતો હોય તો આપણે ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ ન કરી શકીએ તેથી કરીને જો બધી જગ્યા ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરતા હોય તે જગ્યા આપણે ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરી શકીએ અને કેટલાક ગામડાઓમાં આજ સુધી પણ ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ નથી કરતા. અમે જ્યારે ડુંગર વિસ્તારમાં ફરવા ગયા હતા ત્યારે અમે ઓનલાઈન પેમેન્ટના ભરોસે જ ગયા હતા પરંતુ અમે કેશ થોડોક ઓછો કેરી કર્યો હતો અને ત્યારે અમને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો કારણ કે ત્યાંના લોકો ઓનલાઈન પેમેન્ટ ખૂબ જ ઓછો ઉપયોગ કરતા અને ત્યાં નેટવર્ક ખૂબ જ ઓછું આવટું હતું તેથી કરીને અમને એ ખૂબ જ ઈસ્યુ થયો હતો જે સુધારવાનો આપણે ઓનલાઈન પેમેન્ટમાં બધાને કેવું જોઈએ કે બધા ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરે જેથી કરીને ઓનલાઈન પેમેન્ટ હરેક જગ્યા ઉપયોગ થાય અને આ ઇસુ સુધારાય તમારે શું કેવું છે?
ઓનલાઈન પેમેન્ટ કરવા માટે આપણે નેટની જરૂર પડતી હોય અને નેટવર્ક કોઈ જગ્યાએ નહી પકડે તો આપ પેમેન્ટ પણ નથી થતી કોઈ પણ જગ્યાએ માની લો ગામડામાં ગામડામાં તો ખાસ કરીને નેટવર્ક પકડતું જ નથી પણ આવડતે શહેરોમાં પણ એટલું બધું ગીચોગીચ થઈ ગઈ છે અને મોબાઈલની સંખ્યા પણ વધી ગઈ છે તેથી કરીને કોઈના પર વીક નેટવર્ક ન મોબાઈલળું મોબાઈલ હોય અટ ફોર જ નેટવર્ક વાળા ફોન હોય તેને તો નેટવર્ક વકરતું જ નથી તેથી કરીને તેમને પેમેન્ટ કરવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડે છે. ખાસ કરીને આપણે એક બે દિવસની પહેલાની વાત કરું તો મારા ફોનમાં ને નેટ નું રિચાર્જ પણ નહી હતું જેથી કરીને મારી ઓનલાઈન પેમેન્ટ પણ નહી એટલે આપણે જે પેમેન્ટ કરવી હોય તો આપણે કાર્ડમાં પાછું રિચાર્જ કરવા પડે એટલે ઘણી બધી સેવાનો લાભ લેવા માટે પૈસા તો ચૂકવવા પડે પણ આવી ઘણી બધી સમસ્યાઓ છે જેનો આપણે નિકાલ લાવવા જોઈએ જેથી કરીને કોઈ નેટવર્ક વગર પેમેન્ટ થતું હોય તેવી નવી સંશોધન કરું જેથી કરીને આપણને કોઈ રીચાર્જ વગર અથવા કોઈ પણ પ્રકારની નેટવર્કની પરેશાની આપવા વગર આપણે પેમેન્ટ કરી શકીએ જેથી કરીને આપને કોઈ પણ પ્રકારની ઝંઝટ ઉઠાવી ના પડે આપણને કોઈ પણ જગ્યા પેમેન્ટ આસાનીથી થઈ જાય એવો મારો વિચાર છે, આના વિશે તમાર શું કેહેવું છે?
બસ મારે પણ તમારાથી આજ બધી વાત જાણવી હતી તમારા સાથે આ ઓનલાઈન પેમેન્ટની વાત કરીને મને ખુબ જ આનંદ થયો મને આશા છે કે તમને પણ આનંદ થયો હશે ચાલો તો ભાઈ મળીએ આપણે પાસા.
ચાલો.